હલો!
મજામાં?
હા, મજામાં. તમે કેમ છો?
બસ, મજામાં છીએ, અમે તો! કેવું ચાલે? કેમ, ચાહત ન ગયો મુન્દ્રા? પાછો બધું બરાબર છે બધું બધું બરાબર
અરે યાર અત્યાર તો કેવું વેકેશન ચાલે છે યાર કોઈ ફેસ્ટિવલ બી નથી આમતોને મજા નથી આવતી
તો આખું વર્ષ તો દરેક આપણે જોઈએ બારે બાર મહિનામાં તહેવારો તો આવતા જ રહી છે જેમકે તમે જુઓ જાન્યુઆરીથી તમે સ્ટાર્ટ કરો તો ઉત્તરાયણ છે પછી છવ્વીસમી જાન્યુઆરી છે અમુક ધાર્મિક તહેવારો છે અમુક સામાજિક તહેવારો છે અમુક રાષ્ટ્રીય તહેવારો છે
હમ બરાબર છે
તો તમારો કયો પ્રિય તહેવાર છે
તમે પેલા બોલ્યા ને ઉત્તરાયણ બોલ્યા ને મન તો ઉત્તરાયણ એટલું બધું ગમે ને કે ઉત્તરાયણ આવવાનું હોય ને એને અઠવાડિયા પેલા તો હું તો છે ને રોજ પતંગને દોરી લઈને ઉપર અગાસી પર જતી જ રહવું મારા મમ્મી રોજ બમો પાડે કે સ્કૂલ નો થઈ ગયો તો બી એક પતંગ તો સ્કૂલ જતા પેલા ચકાવવાનું જ નાના હતા તો ચકાવતા ના આવડે ને તો પૂછડા લગાડી દઈએે પતંગ ઉપર અને ફાટી ગયો હોય ને તો બી એટલું બધું શાંતિ શાંતિ બી પતંગ ચગાઈએં ઉચતરાયણ તો મને એટલું પ્રિય તે એવા છે ને અને એમાંથી જલેબી ઊંધિયું ચીકી એ ખાવાની કેવી મજા પડે
પ્રિય ક તહેવાર કેવો તો મારો પ્રિય તહેવાર તો દિવાળી છે
હા હા
દિવાળીમાં મજા આવે બધા ભેગા થાય એ લોકો ફટાકડા ફોડે અને નદીકડીયામાં ધાર્મિકનું પણ એટલું જ મહત્ત્વ છે લોકો લક્ષ્મી પૂજન કરે ચોપડા પૂજન કરે પછી કાળી ચૌડસ આવે લોકો લોકો હનુમાનજીને લોકો તેલ ચઢાવે
હમ
અને પછી બેસતું વરસ આવે બેસતું વર્ષ માં લોકો ભેગા થાય એક બીજાને બેસતું વર્ષ કેવા જાય
અમે અરે દિવાળીમાં તો તમે નહી માનો અમે તો એટલી બધી મજા કરીએ ને મને તો દિવાળીમાં છે ને ફટાકડા કરતા બી કહ તો જે ખાવા પીવાનો આનંદ આવે છે ને એની તો વાત જ કંઈક અલગ છે નાસ્તામાં તો સૌથી પ્રિય નાસ્તો તો મારો તમને કોણ તો મઠિયા છોડાફરીએે ને શક્કરપાડાા અને મારી મમ્મી તો ધનતેરાસ ના દિવસે જે ઘોઘરા બનાવે ને આહા હા હા ખાાગી ના ઘૂઘરા વા ભી વા મમ્મા અત્યથી સાંભળીને વાત તો કરી મને તો પાણી આવી જાય એટલે દિવાળી આવે ને એટલે મારા ઘરમાં તો તમે જો ને બધા જ નાસ્તાના ડબ્બા એટલા ફૂલ થઈ જાયને કે જેટલા દિવસ વેકેશન દિવસ તો ખાવા પીવાની તો મોજ મોજ પડી જાય અને બધા ફ્રેન્ડસ અકલ માંથી પપ્પાના ત્યાં થી ને બધાથી એટલી બધી મીઠાઈઓ આવે ને ઓહો હો બહુ મજા પડી જાય દિવાળીમાં તો હું તો કહ મારું બે કિલો વજન વધી જાય ખાય ખાય ને
સો ટકા સો ટકા દિવાળીમાં તો લોકો જેવું બેસતું વર્ષ પતે પછી લોકો ઘણી બધી જગ્યાએ અલગ અલગ સ્થળે ફરવા જાય હોય છે કોઈ કેટલા લોકો મામાને તયા જતા હોય કેટલા લોકો દર્શન કરવા જતા હોય છે
હમ
અને અમુક તો આઉટ ઓફ કન્ટ્રી પણ લોકો જતા હોય છે દિવાળી પછી અને દિવાળી ઉપરાંત ઘણા બધા તહેવારો જેમ કે હોળી ધુળટી છે પછી જન્માષ્ટમી છે
હમ
અને દરેક અને દરેક તેવાનું પણ કેટલુંક મહત્ત્વ હોય છે જેમ કે હોળી જોળે હતી
હમ
હા તો હોયડોયટીવી તમે તમે વિશે આપ શું કહેશો હોય હોળડોયટી વિશે
અરે હોળી તો કહું ને તું મારી બેહેનને એટલું બધું ગમે છે ને હોડી આવ ને એટલે મુું ને મારા બેગ પર તો બજારમાં જેને કલર લઈ આવીએ પીચ કરી લઈ આવીએ બધા ફ્રેન્ડસને મારા માટે ફુગ્ગા લઈ આવીઈએ પછી હોળી ના આગલા દિવસે તો પછી આપડે હોલિકા દ વન પતી જાય ને હોળી માતા ના દર્શન કરીએએ એ બધું કરીને પૂજા કરીએ એ બધું પતે પછી રાત્ર ઘેરે આવીને બધા ફુગ્ગા ભ બેસી જઈએ એટલે બધા ફુગ્ગા સવારે સાઈડ ના બગડે આપડું એટલે રાતે બધી તૈયારી કરી દેએ કલરડું પાણીમાં નહી દઈએ અને મમ્મી ને કહી દેએ જૂના કપડા અમે તો ચા નાસ્તો કઈ રંવા જ એટલે બીજા ધૂ એટીમાં કલર કલર કલર કલર
ઓકે હોયટી હોયટી તો એકદમ એકદમ રંગોનો તહેવાર છે જે આપણા જીવનમાં બી ઘણા બધા રંગો ભરી દે છે નાના નાણાકી લઈને મોટા બધા જ લોકો આ તહેવાર મનાવતા હોય છે
હમ અમારે તો કેવું છે સોસાયટીમાં નાના છોકરાઓ રમી જાય ને પછી મોટા દેનો પોતાનું કામ પતા જે ને પછી એ લોકો ફ્રી પ એલે પછી અગિયાર બાર વાગ્યા પછી મોટા બધા લેડીસ મોટા બધા ભાઈઓ બાર અગિયાર વાગે પછી નીળે એ તો પાછા એ લોકો લોકોને પાછામ વધે થ જ એટલે હોડ તો કેવું છે બાળકને બાળક બનાવી દે અને મોટા હો છો તો બી બાળક બનાવી દે
અને મારો તો કેવું છે કે ઢોઈ પછી બી ત્રણ ચાર દિવસ પછી મારો સરી બધી કલર નીકળે ત તો તે એ નીકળે જ નહીં
હા સાચી વાત છે અરે હવે તો ખબર તમને હોળીમાં ધોળીમાં બધા લોકો સ્વિમિંગ બટા મના આવે છે બોલો કે મજા વોટર પાર્કમાં બી એક બાજુ ડીજે વાગતું હોય બધા પાણીમાં છપછપ કરતા હોય ને બધા એકદમ બલુન બલુન આમ વાતાવરણ જો ને તો કલરફુલ કલરફુલ દેખાય ચારે બાજુ
જુઓ કે લોકો જયારે તહેવાર આવે જેમ કે ઉતરમાં પહેલા પહેલા કોટન જગાવતા હતા
હમ
ટોપ કોઈ બી તહેવાર આવે તો લોકો કશતા ને કશ ફરવા નીકળી જાય છે
હમ
લોકોનો હવે પહેલા જેવાો આનંદ આવતો એ આંદ અત્યારે લોકોને આવતો નથી
સાચી વાત કેમ કેવા કેવું થઈ ગયું છે લોકો ના જીવન એકદમ દોડભાગ ભર્યું થઈ ગક હારસ લાઈક થઈ ગઈ છે એટલે પરિવાર સાથે ટાઈમ સ્પેન્ડ કર બહુ ઓછું મળે છે એટલે એવું થાય કે ભાઈ આ તહેવાર ની રજાઓ હોય તો ચાલ ઘ બાર ફેરી આવીઈએે તો છોક છોકરાઓ બી ખુશ થઈ જાય
હવે તો લોકો હવે બધાનો એકદમ પ્રિયમાં પ્રિય તહેવાર હોય અને દરેકને એ પ્રિય તહેવાર તમે કહેહો તો એ નવરાત્રિ
હમ
નવરાત્રી વિશે તમે શું કહેશો
અરે નવરાત્રીની તો મને પૂછતા જ નહી હું તો નવરાત્રી વિશે બોલવા બેસુ ને તો મારે તો ટાઈમ પૂરો થઈ જશે પણ મારી વાત પૂરી નઈ થાય એ બધું બોલવાનું છે નવરાત્રી માટે કેમકે નવરાત્રી આવે ને એટલે પેલા તો આપડા લેડીઝ ન તો થયું હોય છે અહીંયા જોઈ ને એની ખરીદી માં લાગી એ બરાબ આ મેચિંગ ઓર્નામેન્ટ લેવાના સરસ સરસ ચરિયાચોરીઓ માટે ફરવાનું બધું પછી કઈ જગ્યાએ સાઈનવથી થાય છે એના પાસ મેળવવા માટે ફરવાનું અને મન તો કેવું છે ગાવાનો બી બઉ શોખ એટલે હું તો ગાવા બી જો કોક કોકી એ બ બહ મજા આવે સ્ટેજ ઉપર ગાવાની નવ દિવસ જે માતાજી ની આરાધના કરવાની નીચે ઘર બી રમવાનું મોડે સુધી સવારે શાંતિ થી આરામ કરવાનું અને છેલ્લા દિવસે હા આપડા જલેબી કઈ કસે નઈ જવાનું
તો બિલકુલ સાચી છ છે કે જે દસરો આવે ત નવરાત્રિનો એ વખતે પણ લોકો અમુક લોકો દસરા બેડીને દિવસેથી બી લોકો ગરબા કહેાય છે
હા દશેરાી કરતા હોય છે શરદ પૂનમ ના ભી ગરબા કરતા હોય છે શરદ પૂર્ણિમાનુંું બહ સારું એવું મહત્વ છે કે નવ દિવસ માતાજીની આરાધના કર્યા પછી પૂનમ આવે એટલે પૂનમે બી વધુ લોકો ગરબા કરે છે પૂનમ ના દિવસે દૂધ પૂવા બનાવીને ખાય છે બધા સમાજ ના ગરબા થતા હોય છે એ દિવસે કે દરેક સમાજ વાળા એ બને ભેગા થાય એન્જોય કરે પછી જે સારું ગરબા રમતું હોય એ લોકોને ગિફ્ટ વિતરણ કરે નાના બાળકોમાં જેને સારું ડ્રેસિંગ કર્યું હોય એ લોકોને ગિફ્ટ આપે એ રીતે લોકોમાં કે ઉત્સાહ વધે ને એવું કામ કરે બધા
એમ તો એમનો જન્માષ્ટમી પણ એક તહેવાર છે લોકો એમાં એમાં કૃષ્ણ ભગવાનનું ખૂબ મહત્ત્વ હોય છે અને એક બધા માટે ખૂબ મહત્ત્વનો તહેવાર છે રક્ષાબંધન
હમ
રક્ષાબંધન બી હમણાં આવશે જ બે મહિનામાં તે તહેવારનું બી ખૂબ મહત્ત્વ છે
હ શ્રાવણ સુદ પૂનમ ના દિવસે રક્ષાબંધન આવે છે જે ભાઈ બહેન ન બહુ જ મોટો પવિત્ર તે એવા ગણવામાં આવે છે કે બેન ભાઈ ના હાથ ઉપર એની રક્ષા કરવા માટે રક્ષા કવચ રૂપી રાખડી બાંધે છે અને એવી આશા રાખે છે કે ભાઈ તું જીવનમાં હંમેશા આગળ વધે અને તારી ખુબ પ્રગતિ થાય એટલે મને બી એ તહેવાર બહુ ગમેત છે કે એ બાને બેન ભાઈ ના ઘરે જાય કારણ તો ભાઈ બેન ના ઘરે આવે
અને તમને ખબર છે આપણો ભાઈ બહેનનો રક્ષાબંધન પછી બી એકબીજો એક તહેવાર આવે છે ભાઈ બહેનનો
હમ
જે તહેવાર દિવાળી પી જ આવે છે ને એ છે ભાઈ બીચ
અરે હા ભાઈ બીચ બરાબર છે એ તો હું ભૂલી જ ગઈ
સો ટકા એટલે ઘણા બધા તહેવારો અમુક અમુક તહેવારો એવા હોય શકે જે એના વિશેે આપણને ખબર નથી હોતી
હમ હમ હમ હા ભાઈ બીજ બી સરસ છે દિવાળી પછી તરત જ આવે છે
પછી પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી
હમ અરે છ્વીીસમી છવ્વીસમી જાન્યુઆરીની તમમે વાત કરું ને તો છવ્વીીસમી જાન જાન્યુઆરી તો અમારે કેવું છે સ્કૂલોમાં છે ને છવ્ીસમી જાન્યુઆરી આવતો એટલે પરેડ ની તૈયારી કરાવે પરેડ રોજ પરેડ ની પ્રેક્ટિસ કરવા લઈ જાય છોકરાઓને પરેડ કરે પણ જે દિવસે છ્ીસમી જાન્યુઆરી હોય ને, જેથી ધ્વજવંદન કરવાનું, પછી ભોગા લઈ આવ્યા હોય ને ચારે બાજુ દેશ ભક્તિ ના ગીતો વાગતા હોય, અને તમે ઉત્સાહ જોયો હોય ને બધા છોકરામાં તો જોરદાર ઉત્સાહ જોવા મળે છે.
સાચી વાત બિલકુલ, પણ એ છવ્વીસમી જાન્યુઆરીનો જે તહેવાર છે. એ આપણા આપણા ભારત દેશ માટે ખૂબ જ બેસ્ટ તહેવાર જે છે આપણો પ પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી, એનો ઉત્સાહ કે અલગ જોવા મળે છે.
હમ હમ હમ સાચી વાત છે.
આપણે જ્યારે સવારે ધ્વજ ધ્વજ આપેલા લહેરાવીએ. ચ્યારે જે આપણને એમ કહેવાય કે આપને દરેક જગ્યાએ જઝંડા જ આપણને જોવા મળતા હોય ધ્વજ આપણને.
હમ એ નાના છોકરાઓ બી જુઓ ને કેટલા મસ્ત મસ્ત નાંદ ના ફ્લેગ લઈન ફરતા હોય છે સાયકલ પર લગાવે કોઈ પોતાના એક્ટવા પર ગાડી પર ને. બધી જ ધ્વજ ધ્વજવંદન કહીને ધ્વજ લહેરા તો દેખાય, સરકારી ઓફિસોની ઉપર લાાઈટિંગની મસ્ત રોશની કરવામાં આવે. ખૂ શેર સાફ સુફ કરવામાં આવે છે. સજાવામાં આવે કે મજા આવે જોવા જવાની.
દરેક દરેક શાળાઓમાં દરેક દરેક સરકારી ઓફિસમાં આ બંને તહેવારો તો ખૂબ ધામધમથી ઉજવાય છે અને અમુક શાળાઓમાં તો, દેશભક્તિ ગીતને કાર્યક્રમ બી રાખે.
હમ સાચી વાત છે, અને આવું બધું કરે ને તો છોકરાઓ માં કેવું છે દેશ ભક્તિ ની ભાવના ના જાગે, એ લોકોને દેશ પ્રત્યે કઈક સારું એવું કરવા ની, કે અત્યારે બી દેશ માટે જે વિકટ પરિસ્થિતિ ઉભી થાય છે, એ અત્યારથી જો છોકરાઓને એવું શિક્ષણ આપવામાં આવે ને એ પ્રોબ્મ બી આપડો ઓછ કરી શકીએ. કે ભવષ્યમાં.
સાચી દેશભક્તિ ગીત ઉપરાંત આપણે વક્તૃત્વ સ્પર્ધા રાખવી જોઈએ પછી, દેશ દેશભક્તિ ગીત આપણે આપણે ડ્રોઈંગ સ્પર્ધા રાખવી જોઈએ એવી રીતે ઘણી બધી સ્પર્ધાઓ રાખવા માટે છોકરાઓમાં બી આપણને
હમ ના બરાબર. સા વાત, તમારા જોડે આ તહેવારોની વાતો કરી ખુબ જ આનંદ થયો, સારું ચાલ
ઓકે આવજો આવજો. ફોડીએ ફ વકે